હેલો.
હલો કેમ છો બેન?
તમે કેમ છો? સારું છે ને તમને?
સારું છે, એકદમ સારું. કુછ ના માર કેટ ગઈ તી, ત્યાં મને છે ને ખૂબ જ બ બધી બધી સારી સારી સારી સારી કપડા જોવા મયળા, મને ખૂબ જ આનંદ આય્વો જોઈને, પણ છે ને એક ખાલી કપડાં જ સારા દેખાતા, ત્યાં દુકાનમાં વિન્ડો શોપિંગ કરવાની જ સારી મજા આવતી તી, આમ આપડે હાથ લગાવીને જોયને તો આપણને જરા બી ની ગમે, શું કેવું તમારું?
સાચી વાત જો તુ જોઈસ ને તો અમણે આટલી બધી ઓનલાઈન શોપિંગનું આવી ગયું છે ને કે શું કે આમાં કેવું ઓનલાઈન શોપિંગમાં કેવું તમે જોઈશ ને તો તમારા પૈસા જરા બ ચી જાય, એમ ખબર તું જોઈશ ને તે ઓનલાઈન શોપિંગમાં છે ને તમે ડાયરેક્ટ કંપનીમાંથી તમે તમારી પાસે માલ આવશે, બીજું એ કે ભલે તમને એ ફીલ તો ની આવે, પણ તમે એને ધારોકે ની ગયમુ તો તમે રી બી કરવાનો ઓપ્શન તમારી પાસે છે, તો એના બા તમારે બો ટેન્શન લેવાનું ઝરુ ગરજ નથી એમ, એટલે ધારો કે તમને એ વસ્તુ ના ગયમી કઈ તો તમે તરત જ એને રિટર્ન કરી શકો, ને આમાં તો એવું હોય કે તમે ડાઈરેક કે કંપનીમાંથી વસ્તુ લેવ તો તમને એ બઉ વસ્તુ ઓછા કિંમતમાં પડે, તમે જો હ દુકાનમાંથી લેવ તો એવુ તેમાં એવુ અ થાય કે એ કંપનીમાંથી અ બીજી જગ્યા આવે પેલો રીઝ અ સેલર છે તે રીસેલ કરે, પછી કોઈ બીજા પાંહે જાય, પછી એ દુકાનમાં આવે, તો એમાં એવું છે કે એ જે પ્રોડક્ટ હોય એની કાં હ જે પ્રાઇસ છે ને એ જરા વધી જાય છે, તો આ આના લીધે સે ને એની પ્રાઈસ થોડી વધી જાય જાય છે, પંતુ કંપ આ આ તે એમાં અં ઓનલાઈનમાં જોઈશ ને તો ડાયરેક્ટ તને પ્રાઇસ તું કમ્પેર કરીશ ને તો થોડી ઓછી આવે, તું કંઈ તેમ ફીલ તો ની થાય પણ તું એની જગ્યા પર એક વસ્તુ કરી શકે કે નીચે જે એના રિવ્યૂઝ હોય તે તું રીડ કરીને તું એ પ્રમાણે મંગાવી શકે, નીચે રિવ્યુ આપેલા જોઈ કે આ વસ્તુ કેવી છે? શું છે? આનું કેટલા જણે બાય કયરી છે, એનું એક્સપિરિયન્સ શું છે, તો આ બધી તું વસ્તુ જોઈશ ને મેં તો કેમ તારે છે ને નીચે જે આવેલું હોય ને રિવ્યુ એ જોઈને જ મંગાવવાનું, તો તારે અ સારું આવશે વસ્તુ, શું કેય તમારુ?
સાચું કીધું, સાચું કીધું બેન, પણ છે ને એકવાર એવું મારા સાથે થઈ ગયું કે મેં રિવ્યુ જોઈને પ્રોડક્ટ તો મંગાવી લીધી, પણ છે ને એમાં શું થયું કે એ પ્રોડક્ટ જે મને કોલિ ટી બતાવતું હતું ને એ સેમ ક્વોલિટીનું નઈ આય્વુ. એકદમ અચકળું જેવુ મેં કપડાં નઈ મંગાયવા તા, હું એક વાસણ મૂકવાનું કોઈ સ્ટેન્ડ મંગાય્વુ તુ, તો એનું જે પ્લાસ્ટિક હતું ને એ ખૂબ જ એકદમ અચકડું અતુ તરત જ તૂટી જાય તેવું, તો મારે એની ક્વોલિટી એકદમ સારી નઈ તે ત્રીજી રિવ્યૂ તમે જોઈને કેવને કે લઈ લો, એ રિવ્યૂ જોઈને જ મેં લીધું તુ પણ કદાચ એવું હોય કે એ પ્રોડક્ટ ડિફોલ્ટવાળું આયવુ હોય અને એ મારા પાસે આવી ગયું અને કલર બી જે મેં મંગાયવુ તુ ને એ ની આય્વુ, પણ એટલું સારું છે કે ઓનલાઈન શોપિંગમાં કે તમે એ રિટર્ન બી કરી શકો, તમારા રિવ્યુ બી માંગે કે તમે કેમ એનું રીઝન કેમ રિટર્ન કર્યો છો, એટલે એ મને એક સારી વસ્તુ લાયગી ઓનલાઈન શોપિંગમાં, જ્યારે કે આપણે બાર જઈએ લેવા માટે તો આપણને અમુક દુકાનવાળા તો એમ જ કઈ દેય છે, કે અ તમે આ લઈ જાવ છો પણ આની રિટર્ન પોલિસી નથી, તમે લઈ તમા બદલામાંના આના પૈસા પાછા ની મળશે, જેવું કે ઓનલાઈન શોપિંગમાં એવું નથી, આપણે યા તો એક્સચેન્જ લઈ તો યા તો પછી તમને રિટર્ન પૈસા તમારા ખાતામાં આવે યા તો પછી અગર તમે કેશ ઓન ડિલિવરી કયરી હોય, તો તમે એ માણસ તમને ઘર બેઠા પછા પછા આપી છે ને એ બી સારું છે એક ઓનલાઈન શોપિંગમાં કે આપણે ઘર બેસી થી ને જ એક શોપિંગ કરી શકીએ, એટલે મને આ ગમે તો છે પણ આપણે છે ને આપણા રિસ્ક પર એમ કયોને તો શોપિંગ કરવા પડે છે, એટલે એમાં કોઈ ગેરંટી નથી આપતું કે વસ્તુ એકદમ જ સારી આવશે, તમે જે કીધું કે ફેક્ટરીમાંથી ત્યાં આવે એટલે એક આપડો ફાયદો થાય કે આપડા પૈસા બચી જાય છે જય્યારે આપણે દુકાનમાં લેવા જાય, તો આપણને થોડુંક મોંઘું લાગે કે ક ફેક્ટરીમાંથી માલ આવે, કોઈ દુકાનદાર લઈ છે એટલે વચ્ચે એના પાસે કોઈ રીસેલર હોય એટલે એ ભાવ વધી જાય, ટ્રાન્સપોર્ટેશન આવે અઈયાથી ત્યાં સુધી જવાનો ખર્ચો લાગે, એટલે એનો ભાવ એ લોકો એ લોકોને જે અ પૈસા મળી શકે એમાં મુદ્દલ નથી વેચતા, એ લોકોને એમાં પ મુનાફો જ યે એ પ્રમાણે આપણને વેચે છે એટલે આ ઓનલાઈન શોપિંગ મને ખુબ જ સરસ લાગે, હું કરું છું પણ આમ બઉ સાવચેતીથી કરવા પડે છે, શું કેવો
હા એ વાત તો સાચી છે તારી, તું જોઈશ ને અમણે ઓનલાઈન શોપિંગમાં કેવું થાય છે અમુક વાર ફ્રોડ બી થાય છે કે કોઈ અ હં પ્રોડક્ટ તમારી ઘરે આવીશ ને એને ઓ ટી પી આપવા માંગે ને એવું બધું બી થાય છે, ઓ ટી પી આવે છે ને એમાં કેવું છે કે આપડી ઘરે જે પ્રોડક્ટ આયવી એના માટે આપણે ઓ ટી પી આપવું પડે, તો એમાં ઓ ટી પી આપવામાં બી કોઈના બઉ બધા જગ્યા છે ને આવી રીતે ફ્રોડ થયો છે, તો એ જરા રીસ્ક છે, જો તમને ખબર ના હોય આવ બધી વસ્તુઓ તો તમે શોપિંગ જ ના કરો ઓનલાઈન એની કરતાં તમે અ દુકાનમાં જઈને એ પ્રોડક્ટ લેવો તો વધારે સારું પડશે, તો મારું બીજું એ કે તું જોઈશ ને અમણે કે મેડિસન્સ જે મા માર્કેટમાં મલતા હોય ને એ બી રા રાહત વધારે ઓનલાઈન તમે મંગાવી શકો, તો એ બી જીરીક સારી વાત છે, પણ આમાં કેવું રિકી છે મેડિસિન્સમાં કે સપોઝ એનું કન્ટેન્ટ ચેન્જ થ્યું, તો મેડિસિન્સ બી ચેન્જ થાય તો આમાં એ જે અવે તે છે જે મંગાવે છે એણે જો એ વ હ મેડિસિન્સ લેઈ લીધી, ખાઈ લીધી, તો એને નુકસાન થઈ શકે છે, તો સેમ કન્ટેન્ટની જો હોય તો બરાબર છે ની તો જરા પ્લસ માઇનસ હોય તો એ ની હાલે ને એના લીધે બઉ બધા આવા અ પ્રોબ્લેમ થાય શરીરમાં, મારે એક છે એક ફ્રેન્ડ એ એની બેહેનને જ આવો પ્રોબ્લેમ થેલો કે કઈ બીજી કંપનીની ઓનલાઈન મંગાઈ દીધેલી ગોળી, કન્ટેન્ટ તો સેમ પણ કંપની બીજી, પણ એના એના એના લીધે એને છે ને આટલું બધું સ્કીિન ઇન્ફેક્શનને બધું થેઈ ગયું કે આઈ સી યુ માં એને મૂકવું પયડુ, તો આવી રી આ રિક્સ ભી થઈ શકે છે ને, બીજ જોએ જે બીજા બધા પ્રોડક્ટ છે તેમાં તમે કેવ ને. કે જો તમને પ્રોડક્ટ ના સારી લાગે ને ઘરે આવ્યા પછી, તો એ પ્રોડક્ટને તું રિટર્ન કરશે ને તો તને સારું પડશે, ને બીજું એ કે અમુક જે, વેબસાાઈટ છે એ જેમ કે સારી સારી વેબસાાઈટ એમનું નામ નથી કેતી પણ એ વેબસાાઈટ પરથી તું સારી સારી વેબસાાઈટ જે છે ને, તે એના પરથી મંગાવીશ ને તો પ્રોડક્ટ તો સારી જ આવે છે. નને હા બીજું, કે કોઈ તમને મેસેજ આવે છે, ‌ કે આટલાં બધાં આના પરથી લિંક ક્લિક કરો, ત્રણસો માં ચાર, હજાર માં બે, આવી રીતે તું ફ્રોડ, ફી થાય શકે છે. તો આવી બધી એના પર તો તમારે વિશ્વાસ તો રાખવું જ નહી જોઈએ, જે ત્રસ્ટેટ વેબસાઇટ હોય એના પરથી તારે મંગાવવાની, ને જેમ કે હ, આવી રીતે મંગાવે તો તને સારું પડશેને મેં તો મારી છોકરીની બી શોપિંગ જે છે, બધી ઓલમોસ્ટ એટી પસેન્ટ ઓનલાઈન જ થાય છે, મેં મારી છોકરીઓના કપડાં બધાં ઓનલાઈન જ મંગાવું છું, હખર તું જોઈશ ને તો મને બી ટાઈમ નથી મારા હસબન્ડને બી ટાઈમ નથી કે દુકાનમાં જઈને શોપિંગ કરવા, આપણે જાય તો એના માટે આપને બે ત્રણ કલાક લાગે જવા માટે, ને ઇવન તું જોઈશ ને આઠ વાગ્યા પછી ન વાગ્યા પછી બધી દુકાનો બંધ થઈ જાય છે, તો આપણે વર્કિંગ માટે માટે તો આ સારું જ છે, મારા માટે તો બહ જ સારું છે, એમ અમારી પાસે ટાઈમ નથી ને એને એટલે.
સાચું સાચું કીધું તમે જેવું કહ ને એવું મારું બી એવું જ ઘરે છે, મારે હું પણ જોબ પર જાઉં મારો હસબન્ડ બી જોબ પર જાય, તો પણ છે ને ઘણી ખરી વસ્તુ, ઓનલાઈન શોપિંગથી મગાવું જ છું, અને તમે મારા ઘરે જ છે ને વચ્ચે એક મેરેજ હતા તો મારે છેને બધાનાં કપડા મેચિંગ કરવા હતા, તો મેં એક કામ કર્યું કે છેને મેં ઓનલાઈન માર છોકરુંનું છે ને, મેચિંગ સેમ માર્કેટમાં મળ્યું જ નહી, ને મારું અને મારા હસબન્ડ નું મળી ગયું, તો મેં શું કર્યું એ જ સેમ વસ્તુ મેં ઓનલાન તો એ મળી ગઈ, પણ જયારે મેં દુકાનમાં લેવા ગઈ તો એમ કે કે નહી તમારે તો પેલા છોકરા ન લેવા પડશે તો જ તમારો હસબન્ડના સાથે મેચિંગ થશે, એટલે આ વસ્તુ મને ગમે કે આપણને વેરાયટી બી મળે છે, ક્વલિટી બી અમુક મળે છે. એટલે તમે જેવું કીધું ને કે, કંપની અમુક કંપનીની વેબસાાઈટ પરથી આપણે લે તો આપણના પ્રોડક્ટ સારા જ આવે છે, કદાચ એવું મારથી થયું હશે કે ‌ એ કંપની મારી, જે વેબસાાઈટ પરથી મંગાવી હોય અને ખરાબ નીકળી હશે. પણ બીજી વાર જ્યારે મેં ઓનલાઈન શોપિંગ કરી ને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ નીકળ્યો, અને મને એ કપડાં બી બહુ જ ગમ્યા, અને મારો છોકરું તમ ખુશ થઈને પહેરતું હતું, ને બીજું તમે કહું મેડિસિનમાં મેડિસિન તો મેં આજ સુધી મંગાવી નથી. હું ટ્રાય કરીશ મારા સાસુ માનવા માટે જરૂર છે, કે અમુક અમુક ઓછા દરે જો મેડિસિન મળી જતા હોય, તો હું ચોક્કસથી જોઈશ એ વસ્તુ, હા અને બીજું કે ઓનલાઈન શોપિંગ કરતા વખતે તમે જેમ કીધું ફ્રોડનું બહુ ધ્યાન રાખવાનું, મારા સાથે આ બની ચૂકું છે, એકવાર મેં એક વસ્તુ મંગાવી એ ડિલિવરી પર્સને બે ત્રણ વાર કેન્સલ કરીને મને એમ કીધું મને ઓટીપી આપી દઉં હું કાલે ડિલિવરી કરી દઈશ, આવી રીતના મારા સાથે ફ્રોડ થયો હતો. એટલે બહુ જ સાવચેતીથી આપણે ઓનલાઈન શોપિંગ કરવા પડે છે, અને બીજું કે ઓનલાઈન શોપિંગમાં આપણો સમય ગાણો બી બચી જાય છે, અને ઘણાં ડિસ્કાઉન્ટ બી આપણને મળતા છે, એટલે આપણે ઓનલાઈન શોપિંગ કરવી જોઈએ પણ સાવચેતી થી, ચાલો તો તમારા સાથે વાત કરીને આ ટોપિક પર ખુબ જ મજા આવી, આપણે ફરીથી વાત કરશું હા ને.
ઓકે ચાલો બાય હ.